હેલો.
હા.
હેલો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આવાજ ન આ રહી આપકી સહીસે.
આ ર હ ના
હા. હલો હા હા જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજામાં.
શું કરો છો તમે?
કોઈ ના બેેન ફોન દકી હતી.
શું કહેવું છું તમને, હું આજકાલ ગવારી તો બહુ બહુ જ જશે છે શાકભાજી ના ભાવ. આકાશી પહોંચી ગયા છે‌. હા, અને ટમાટર. અને ટમાટર તો જતા રહ્યા છે. અને ટમાટર નો ભાવ તો સો રૂપિયા મોઘા હોય ગયા છે.
હા, બેહેનો હોય ગયા છેને.
હમ, હું તો હપ્તે હપ્તાનું બજેટ બનાવેને. બાજાર જાઉં છું તમે.
સારા, મારા પતિ પણ કહે, બિન જુલ. જરૂરી ખર્ચ ન કરો. ગેસ લાઈટ, સ્કૂલની ફીસ બધું જોવું પડે છે.
સાચું કહો છો તમે, બેન. તમે શું કામ કરો છો, બેન?
હું ઘરેથી જે સિલાઈ નું કામ કરું છું. ચાર-પાંચ બહેનો નો બ્લાઉઝ, ચણિયો સીવું છું. એમાંથી થોડો પૈસા આવી જાય.
સાચું કહશો છો તમે, બહુ સારું છે. હું પણ ઘરેથી ટ્યુશન લેવું છું. જે છોકરીઓને ગણિત અને અંગ્રેજી ભણાવું છું.
સારું, સારું. તો બે હજાર છવ્વીસ ની નોટબંધી યાદ છે. તો ત્યારે તો બેંકમાં લાઈન લગતી રહી.
અરે બેન ચાર કલાક ઊભી હતી. ઉભી હતી, ઘરમાં આટા પૂરું થઈ ગયું હતું. પડોશી પાસે થી ઉધાર લાવતી હતી.
શું વાત કરો છો, મેમ? અને દો હજાર વીસ નો કોરોના શું દિવસ હતો.
હા, બેન મારા. સસરાજી કોરોના મા જતા રહ્યા. હોસ્પિટલમાં બેડ ન મળ્યો તો. ઓક્સિજન માટે લાઇન.
ભગવાન અએમના આત્મા ને શાંતિ આપે. મારા પડોશામાં પણ દો-તીન લોકો ગયા હતા.
સાચું કહશો તમે પણ, એ સમયે એક વાત શીખવા મળી. કુટુંબ જ બંધુ છે. ફોન પર જ બધા સાથે વાત કરીએ.
સાચું, સાચું. ત્યારે વોટ્સઅપ વિડીયો કોલ જે આવ્યો હતો.
સાચું કહેશો તમે, બેન. અ આપણા તહેવાર આપણે ચાલવા પડશે નહીં, તો નવી પેઢી ફૂલી જાય છે.
સાચી વાત, નવરાત્રિમાં મારી દીકરી કઈ. મમ્મી, મને કરવાના ડ્રેસ જોઈએ, પણ નવ દિવસનું હું પ્રકાશ રમું છું.
સાચી ક્હેશો છે, અને ઉત્તરાયણ પતંગ આખ્યા મહોલની છોકરીઓ ભેગા થાય.
અને દિવાળીમાં ઘરની સાફ સફાઈ, રંગોળી દીવા મારી આસુ માં કહી પહેલા જેવા દિવસ નથી આવ્યા.
સાચું કસો બેન પણ આપણે કોશિશ કરવી જ્યારે બેન ફરસાણ બનાવવાનું મીઠાઈ બનાવવાનું બધાને આપો.
હા મીના તમે સાસુ સાથે કેવી રીતે સંબંધ રાખ્યો?
પેહલ પહેલા દો વરસ બહુ વધાર હતા. પંચમે નક્કી કર્યું સવારે પગે લાગવું. કદી જવાબ ના આપનો. એમની તારીફ કરવાની.
અને હવે?
હવે તો મારી સાસુ માં કહે છે આ ઘરની લક્ષ્મી છે. સમય સાથે બધું કહેવાય જાહે બને.
હું પણ પ્રયાસ કરીશ કદી કદી થકી જાઉં છું.
સાચું કેસ ઠાકુર નહી બેન. જે સહન કરે એઈ જીતે.
હા હા જોની આદવાને પછી?
યસ યાદ છે આપણે ચશમા સાથે ચીટિંગ કરી હતી.
અરે હા ગણિત ની પરીક્ષા તમે ચિઠ્ઠી મેકિ હતી. અને ટીચડ એ પકડી લીધી.
હા સાચું કેશો બેન તમે દોસો વાર હું ગ્લાસ ગ્લાસમાં બાર વાત નથી કર્યું લખવું પડ્યું હતું એ?
પણ એ દિવસો સમારો હતા કોઈ ટેન્શન નહતી. બસ ભણવું, ખેલનું અને હસવું. એમ સ્કૂલ માં ફરી જવાનું.
સાચુકશે તને અને હવે જવાનામાં તો જવાબદારી છે પણ દોસ્તી એ જીવન જે બનેલું.
હમ્મ, ગીતાબેન જીવનમાં પાંચ વાત યાદ રાખજો. ભગવાન રોજ દસ મિનટ પૂજા કરો. કુટુંબ, ધર્મ, પ્રેમ રાખો. પોતાના શરીર નું ધ્યાન રાખો, જોડી જોડી બચત કરો. જૂના મિત્રોને કદી કદી કદી ન ભૂલો.
સાચું કેશે તમે. બહુ સારું કર્યું બેન તમારી પાસેથી ઘણું શીખવાનું મળ્યું.
અમે આવ્યા ત્યારે ઘરમાં ઉજાસ આવી ગયો, ફરી આવજો.
જરૂર આપશે છોકરાને પણ લાવશે. અને અમે તમે સ થશો? શું કેવું છું તમને હું?
શું?
અને પોતાને પડાવવાનું અને અ જો બેઢસો જો બેસો બેૈસોમાં નને
હમ્મ.
અને અહ અહ તમને જાયને આંખોમાં આંસુ આવી ગયા. કેટલી બદાઈ ગઈ છે.
હુ વાત કરો?
હા, સાચું ક્યોશો તમે આ. અને મારા-મારા મ્મ મારા ચા પાણી પીઓ. ઘરમાં બધા મજા કરે છે.
હા, પણ તમારી યાદ બઉ આ તી હતી, આપણા ઈસ્કૂલમાં સાથે ભણતા હતા, દો હજાર બાવીહ માં.
સાચું ક્યો છો તમે. હા, યાદ છે, જીઓની પહેલા વા પાલ દિવસો છુઠ્ઠી રાખીને મોક મોકલાતા હતા.
અને નોટબંધી તો જશ સોલામાં બેંકની લાઈનમાં આપણે ચાર કલાક ઉભા હતા.
સાચું ક્યો સો તમે સાસ, સાસુ સસરા કેવા છ કેવા છે?
તેન શું કવ હું, સુરઆતમાં બહુ તકલીફ હતી વહુને કઈ આવડ્યું નથી, તેમ કહેતા.
હા, હા સાચું ક્યો શો. મારી હાલત પણ એવી થઈજી પંચીમત તીન વાત શીખી, સબર, ગુસ્સો આવે તો ગાયત્રી મંત્ર બોલવો. સેવા એમના પગે દબાવો, દવા ના ટાઈમ યાદ રાખવાનો. એને માન મોટા-મોટાની ઈજ્જત કરવાની.
સાચી વાત. હવે તો સાસું માં કહે આવી બહુ ભગવાન આપે.
સાચું ક્યો શો તમે. દીકરા દીકરી કેટલા મોટા થયા.
હા દીકરો દસમામાં છે. દીકરી આઠમાં, કોરોનામાં ઓનલાઈન ભણતરમાં બહુ તકલીફ થઈ.
હા, બેન સાચી કહેશો, મારા બેને ફોન આપ્યો. પલું ટીચર કહે અમી હોમવર્ક કરવાની.
નવરાત્રી કેવી ગઈ તમારી?
પરી બહેન નૌ દિવસ ગરબા છોકરીઓને ચણીયા ચોલી, ઢોલ ના આવાજથી ઘર ગુંજતું હતું.
અરે, દિવાલી? ઘર કેવું સજાયું?
આખા દિવાલી, રંગોલી, ફરસાન મીઠાઈ સજાયું. અને ઠીક હૈ, ચલો બહેન. આપે પછી વાત કરીએ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.